મિત્ર
નમસ્કાર મિત્ર.
હા મિત્ર નમસ્કાર મિત્ર.
હા મિત્ર ઘણા દિવસ પછી તમે મને યાદ કર્યા.
હા મિત્ર. કારણ કે મિત્રો તમારે હાલચાલ પણ પૂછવી પડે આટલા ભારે વરસાદમાં. મને તમારી ખુબ જ ચિંતા પણ થાય કારણ કે મિત્રો તમારું ઘર નદીના કિનારે હોવાથી. મને એવું લાગ્યું કે તમારા ઘરથી પણ નદી જતીર. એવું તો મને મિત્ર તમારી ચિંતા થઈ કે તમે. ઘરે સુરક્ષિત તો છો ને!
હા મિત્રો હું સુરક્ષિત છું પણ પરંતુ મિત્ર આજે તને. આટલું બધું તું મારું વિચાર છે તો એના માટે હું તને આભાર માનવા માંગુ છું મિત્ર અને આજે મિત્રો તને ખાસ કરીને વાત કરું તો હું તને આ ભાર માનવા માંગુ છું અને આભાર માનું છું અને ખાસ કરીને મિત્રો તને કેમ તો જે આપણે આભાર માનવાની ટેવ છે એના મિત્ર હું તને થોડું કેહેવા માંગુ છું. એને મિત્ર તારો મંતવ્ય કેવું છે તે મને જણાવી શકીશ મિત્ર.
હા મિત્ર હું તમને ચોક્કસ જણાવવા માગુ છું પરંતુ મિત્ર આજે આપણે એક ટોપિક પણ છે એના વિશેે હું તમારી સાથે ચ વિચાર કરવાનું છે અને મિત્રો આ મારો ટોપિક છે મિત્ર આ તમારો ટોપિક જે તમે મને કીધું કે મને સમજાવો કે આ આભાર માનો હા મિત્ર એજ મારો પણ ટોપિક છે તો મિત્ર આ વિષય વિશે મને વધુ માહિતી આપશો તમે.
હા મિત્ર તમે કહ્યું તે પ્રમાણે તો અ મેં પેલાથી તમને કહેવા માંગતો હતો કે આપણે અ આપણે આભાર માનવો જોઈએ મિત્ર અને ખાસ કરીને કહું તો તને અ આભાર માનવોય એ આપણના જીવનમાં એક એક સારા સંસ્કાર નું સિંચન છે આપણે જયારે કોઈ વખત કોઈ વ્ય કોઈ વ્યક્તિ અથવા કોઈ માણસ આપ આપણે આપ આપણને કોઈ વસ્તુ અથવા કોઈ ચીજ વસ્તુ અથવા આપણે ગમતી વસ્તુ તુઓ આપે પરંતુ આપણે તેનો આભાર ના માનીએ તો આપણના અ મમ્મી પપ્પા અને અ ઘરના નું અપમાન થાય છે કેમ કે એ કોઈ વખત એ વ્યક્તિ અથવા કોઈ માણસ જે હોય છે એવું વિચારતો હોય છે કે આટલું મેં એના માટે કર્યું અને એને મારો આભાર જ ન માન્યો તો પછી એક કેવી વાત છે પરંતુ ખાસ કરીને મિત્ર તને કહું તો એ સારા ગુણોને સિંચન કઈ બહાર થી આવતા નથી. એ સારા ગુણો નુ સિંચન આપણા ઘરમાંથી જ આપણને મમ્મીથી મમ્મી હોય પપ્પા હોય કે પછી ભાઈ હોય બેન હોય. એમના દ્વારા મિત્ર આપણને શીખવાવામાં મળે છે. અને અને તને કેવું તો જ્યા આપણે આભાર માનીએ છીએ હવે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ આપી હોય તો એના એમાં આપણે હૃદયથી આભાર આભાર માનવો જોઈએ. એ આપણો જીવનનો એક ગુણ છે આપણે કોઈ વ્યક્તિ હોય કે કોઈ મોટામાં મોટું સાહેબ હોય કે પછી નાનામાં નાનું ગરીબ વ્યક્તિ હોય જ્યારે એ સાહેબોને આપણે મો આપણા એ સાહેબ દ્વારા આપણને મદદ કરવામાં આવે છે અથવા નાનામાં નાના હઓ માણસ અને એને ગરીબ વ્યક્તિ દ્વારા પણ મદદ કરવામાં આવે છે તો એ ચોક્કસપણે આપણે એ નાનો તો એ આભાર માનવો જોઈએ મિત્રો અને જેના કારણે આપણે એનો આભાર માનીએ છીએ મિત્રો ત્યારે એમાં પ્રેમ અને સ્નેહ અને આપણા જે ઘરોમાં જે સંસ્કાર નું સિંચન થાય ને છે આપણા જીવનમાં એ ખુબ જ છુપાયેલું જ હોય છે અને એ આપણને અમ અંદર થી બહાર નીકળી આવે છે અને એ લોકો માને છે કે આ કેવા પ્રકાર નુ વ્યક્તિ છે કે જયારે કોઈ વ્યક્તિ કોઈ માટે આભાર નથી માનતું એમ પરંતુ આપણે જયારે એનો આભાર માનીએ છે. તારે એ વ્યક્તિ આપણને પણ ખૂબ અ એક્સાઈટેડ થાય છે કે આ વ્યક્તિ મારો આભાર માન્યો અને હજો એના વિશે મે હું તને આગળ કહું તો.
આપણે જે આભાર માનીએે છીએ. આભાર માનીએ એટલે કે આપણે એના પર ઉપકાર કરે છીએ ઉપકાર કરે છીએ એટલે આપણે એને મદદ કરીએ છીએ અને જેના કારણે આપણે એને આપણા હૃદયના દિલથી એને આપને એ બોલી આપણે કામ કર્યું હોય એ બોલી શક તા નથી પરંતુ એનો આભાર માનીએ છે અને આભાર આભાર અ સાચા સાચા દિલ થી આપણે આભાર માનીએ છીએ ને મિત્ર ત્યારે આપ આપણે એ આપણે જે. આપણા સંસ્કાર નું હોય ને એ સિંચન કરીએ છીએ અને ખાસ કરીને આપણે એકબીજા નો અ કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ એનું માટે આપણે આભાર માનીએે તો આભાર માનીએ તો એ વ્યક્તિ આપણને પ્રેમ અને લાગણી અને વિશ્વાસ આપણા પર કરે છે અને આપણે અહંકારી બની જતા નથી પરંતુ મિત્ર સામે વાળી જે વ્યક્તિ હોય છે. દાખલા તરીકે તું હોય તો હું તું મને મદદ કરે તો હું તારો મિત્ર આભાર માનું અને તું આનંદ ની લાગણી અનુભવે ને મિત્ર હા ને મિત્ર અને જે મે મહેનત હોય. તેનું તું મને અ સારા નાના મોટામાં તું મને અ. એનું મહેતાણું પણ આપી શકે અને હું તારા આભાર માનું મિત્ર એ સાચી વાત છે કે નહી મિત્ર
હા મિત્ર તમારી વાત મિત્ર ખુબ જ સાચી છે અને મિત્ર તમે જે પણ વાત કીધી અમને ખુબ જ જોગ્ય લાગી અને મિત્ર આપણે આ વાતને આગળ લઈ જતા મિત્ર હા હું તમને જાડવા માંગુ છું. કે કોઈ પણ વ્યક્તિ મિત્ર જય્યારે પણ કઈ સારું કામ કરીયે કરે અથવા તો આપ અને કોઈ મિત્ર આપણને હેલ્પ કરતો હોય તો મિત્ર આપણે એને આભાર માનતા જ હોઈએ છીએ અને આપણે માનવું જ જોઈએ. કારણ કે મિત્ર એ દિલથી આપણને આભાર માનતો હોય છે. અને આપણે પણ મિત્ર ક્યારે પણ કોઈ આપણને મદદ કરતું હોય કોઈ આપણને વસ્તુ આપતું હોય તો મિત્ર એવા સમયે આપણને દિલથી આભાર માનવો જોઈએ અને ખાસ કરીને મિત્ર જે વડીલો હોય એમને માર્ગદર્શન મેળવું જોઈએ કારણ કે એ લોકો આપણે ભવિષ્યની વાતો શીખવાડતા હોય છે કે આ આ સમયે એવું કરવું જોઈએ એટલે આપણે એ લોકોનું માર્ગદર્શન લેવું જોઈએ. અને મિત્ર તમે વડીલોને આભાર માનો છો.
હા મિત્ર અમે તો અ. નાનપણથી જેમ વડીલો હોય કે પછી માતા પિતા હોય કે પછી
કોઈ પણ નાના મોટા કર્મચારી હોય કે પછી સ્કૂલમાં પણ પટા વાળા હોય કે પછી ક્લાર્ક હોય ટીચર હોય કે પછી ઈ અ કોઈ પણ બહારથી વ્યક્તિઓ આવે એ અમેં એનો આભાર માનીએ છીએ મિત્ર હું પણ આભાર માનુ છુ મિત્ર અને ખાસ કરીને કઉ તો ખાસ કરીને તો મારા માતા પિતાનો હું હદય થે ઉઊંડાણથી આભાર માનું છું કે હું કે અ મને આટલું બધો જન્મ આપ્યો અને આટલું બધો મોટો ઉછેર કરીને અહિયાં સુધી મને લાવવા માટે એમનો ઘણો મોટો હાથ રહેલો છે અને ખાસ કરીને જીવન જીવવા માટે જે મને એમના સંસ્કાર શીખવયા છે. એ ખુબ મહત્વના છે મિત્ર. અને આપણે ખાસ કરીને કહ તો મમ્મી અને પપ્પાના આ આભાર માનો આપણે ફરજ અને મિત્ર આપણી જવાબદારી બને છે અને ખાસ કરીને એ જવાબદારી બનવી જ જોઈએ જો કોઈ જો કોઈ વિદ્યાર્થી હતો જો કોઈ માતા પિતાનો છોકરો જો મમ્મી પપ્પા આભાર ના માને તો એ ભૂડં સમાન ગણવા આવે છે. અને ભૂડં સમાન એટલે કે આ ભૂડને આપણે કેટલી વખત પણ સમજાવીએ કઈ પણ કરીએ તો એ ભૂડં વારંવાર એ કાદવના કીચડમાં જ જતો હોય છે અને કેટલી પણ જગ્યા તો એને સોફા પર અથવા કોઈ પણ એવી સોનાની ગાદી પર પણ બેસાડે ને મિત્ર તો પણ એ ભૂડં એ ભૂડં પોતાનું વર્તન દર્શાવે છે મિત્ર અને ખાસ કરીને તો એ કાદવ માં જવાનું પસંદ કરશે તેવી રીતે એ વ્યક્તિને આપણે સમજાવી જો એક વખત ન સમજે તો બીજી વખત પરંતુ એ વ્યક્તિ ન સમજે તો એ ભૂંડ કરતા પણ વધારે અ ખરાબ ગણવામાં આવે છે અને ખાસ કરીને ભાઈ બહેન દાદા, દાદી હોય અને આપણે આપણા જીવનમાં પરિવારને સુખદાયી બનાવવા માટે અ આભાર માનવોય એ ખૂબ જ મિત્ર જરૂરી છે ખાસ કરીને અ આપણા જીવનના ઘડવાયા તો આપણે ત જાણતો જ હશે મિત્ર કે આપણા જીવનને ઘડનારા ત શિક્ષક પછી જે અ માત્ર પુસ્તકોનું જ્ઞાન જ આપતા નથી પરંતુ આપણા જીવનમાં અ સારા સંસ્કારનું સિંચન કરે છે અને આપણે કેવી રીતે જીવન જીવીએ એના માટે આપણને મદદ કરે છે મિત્ર. એ તને ખબર જ હશે અને ખાસ કરીને મોટા મોટા ઊંચા ભાવમાં અને આદર્શ, આદર્શ પણે આપને જીવન માં કારકિર્દી ઘડવાના માટે એ શિક્ષકો આપણને ખુબ જ મદદ કરે છે અને આપણે મિત્રનો ખાસ કરીને આપણે મિત્ર આભાર માનવો જોઈએ કેમ કે જો મિત્ર આપણા જીવનમાં ના હોય તો આપણ કશું જ કરી શકતા નથી આપણે પોતાની પર્સનલ વાતો હોય કે પછી પોતાના મનમાં જે પ્રશ્નો ઉદભવતા હોય તે વ્યક્તિને આપણે મિત્રને કહીએ છીએ અને મિત્ર આપણને ખુબ જ મદદ કરે છે. અને મિત્રનો આપણે આભાર ના માનીએ તો એ તદ્દન સાવ ખોટું છે, અને ખાસ કરીને આપણે એમ વાત કરીએ તો આપણે અ હવા, પાણી, તાપ જે આપણ કુદરત આટલી સુંદર મજાને અસંખ્ય ભેટા આપે છે ને મિત્ર. એ કુદરત ન હૃદયને ઊંડાણથી મિત્ર આપણે આભાર માનો છે ખાસ કરીને આપણને જે મફત ઓક્સિજન ઓક્સિજન આપવામાં આવે છે. એના માટે હું કુદરતનો હ્રદયના ઊંડાણથી આભારે જ માનું છું અને ખાસ કરીને મિત્રને કે જે આભાર માનવાની ટેવ તું તારા જીવનમાં પણ ચોક્કસ પણ રાખશે એવું હું આશા પણ રાખ
હા મિત્રો તમે ખૂબ જ સરસ વાત કીધી અને મિત્રો મને આ વાત ખુબ જ સરસ લાગી. અને મિત્રો તમે આ આટલો કિંમતી સમય મને આપ્યો મિત્ર એના બદલ મિત્રો ખૂબ ખૂબ આભાર મિત્ર.